હલો!
હા બોલો બોલો શું કહ છો?
હવે હવે કયા વિષય પર અ વાત કરવી છે.
આપણે ઓલ્ડ એજ ના જે પીપલ હોય છે. બરોબર તો એ. અ એના પર જો અ પ્લસ અને માઇનસ પોઈન્ટ બને વાત કર છે મારે.
હું.
હા કે સૌથી પેલા જો એ લોકોની પણ શું જવાબદારી હોવી જોઈએ આપણા તો પણ શું જવાબદારી હોવી જોઈ.
હમ બહુ જ સત્ય કીધું તમે.
હા.
હવે આજની અ કેહેવાયને કે હવે અ આ દરેક અ. યુગની સમસ્યાઓ છે એક જનરેશન ગેપ આપણે જે કહીએ કે જે જનારી પેઢી છે તે આવનારી પેઢીને કદાચ સમજી નથી શકતી અ કે એવું માનવામાં આવે છે કે પછી અ કહેવાય ને કે. એ લોકોની ટેકનોલોજી અ આજકાલ તો ટેકનોલોજી નો યુગાગ હતો એ પણ ના સમજી શકે. કે પછી એની જે મનોવ્યથા છે કે. અ એ લોકોની જે મનોદિશા છે એ ક્યાંક ને ક્યાંક નથી સમજી શકીતી એવા પણ કેટલા બધા પ્રશ્ન ઉભા થાય છે અને જયારે આપણે ગઢપણમાં હોઈએ ને અ ત્યારે અ કહેવાય છે કે ગઢ પણણ બીજું બાળપણ કહેવાય છે એટલે એ પછી અ જે ગૈઢા લોકો હોય છે ને તે લોકો અ તમારે એઝ અ ચાઇલ્ડ બિહેવ કરે કે પછી અ એ લોકો બાળકો જેવું જ ક્યાંક ક્યાંક અ. અ તમારી છોરી વર્તાવ. અ પેઢએ મને હમ.